તમને મારી અવાજ આવી રહી છે.
હા હા આવે છે આવે છે.
સરસ શું કરી રહ્યા છો તમે.
બસ કાઈ નઈ હાલ તો હ ખાલી આરામ કરી રહ્યા છું કોલેજ જઈને આયા ને હવે.
હમ્મ કોલેજ બરાબર હું પણ બસ કોલેજ થી આયો. અને બસ હવે આરામ અ આરામ પર બેઠો.
બરાબર તમે તો હવે પોક્યા જશો ને.
હા હમને પોક્યો છે એટલે એમાં કેવું હતું કે હું બસ બસ કરીને કોલેજ થી ગ્યો કે બસ અ બસ મળી ગઈ બસ મને બસ સ્ટેન્ડ જતા જ પરંતુ બસ ધીમે-ધીમે ચાલતી હતી અને રસ્તા માં આવીને બસ બંધ પડી ગઈ. બસ ખરાબ થઈ ગઈ એટલે અમારે છે ને પછી બી એ બસ થી અમે ઉતરી ગયા ને બીજી બસ માટે રાહ જોઈ. તે દસ પંદર મિનિટ પછી બીજી બસ આઈ એ પણ આખી ફૂલ થઈ ગઈતી પછી અમે તેર થી દસ પંદર મિનિટ સુધી વા રાહ જોઈએ બીજી બસ આવી મિની બસમાં અમે આયા એમાં પણ અમને સીટ તો નતી જ મળી. અમે ઉભા ઉભા હવે આયા ઘરે.
બરાબર તો તો કાઠું પડી જશે એમ.
હા બઉ જ. બઉ એક તો ગરમી એટલી છે અને બસ માં સીટ પણ ના મળે અને એક. એક મળી તે પણ બ-બસ ખરાબ થઈ ગઈ. તે અમારે તો લોચા થઈ ગયા આજે.
હા અત્યારે તો જે અપડાઉન કરે છે ને એમને તો ઘણી બધી તકલીફ પડે બીજું શું કે જે ઉનાળા હોય ને. તેમાં તો વધારે કારણ કે જો તમે એક વાગે છૂટો. ત્યારબાદ જે નાસ્તો વગેરે કરીને તમારે બસ માં જવું પડે અને એમાય. બસ મળે ના મળે એવું બધું થતું હોય ને અમુક ટાઈમે સીટ પણ ના મળેન. આવી બધી ઘણી બધી પરિસ્થિતિઓ સર્જાય કે જેમાં હેરાન થવું પડે એમ. એટલે અપડાઉન કરવું તો મુશ્કેલ પડે અત્યારે.
હા એમાં એવું છે કે વચ રસ્તામાં એક કોયટા કરીને ગામ છે એનો પુલ છે ને બઉ વીક કન્ડિશનમાં જતો રહ્યો છે એટલે અમારી બસ છે ને. બીજા આમ ભમીને રાઉન્ડ લઈ ને. અ ત્યાં આગળ ડાયવર્સન આપ્યું છે એટલે નાના નાના ગામો પરથી આમ. પસાર થઈ ને આવે છે અંદર થઈને એટલે એમાં બઉ ટાઈમ જતો રહે છે.
હમ્મ હ.
ને ટાઈમ પણ જતો રેશે ને ત્યાં આગળ. એજ પાકો હાઈવે પણ નથી એકદમ સિંગલ હાઈ સિંગલ રોડ છે. ત્યાં આગળ બે સામે સામે બે સામે સામે બસ આવી જાય કે સામે કોઈ બીજું સાધન આવી જાય ને. તો એક ટાઈમ પર એક જ સાધન પસાર થઈ શકે એટલો જ રોડ છે ત્યાં પણ બઉ ટ્રાફિકની ને એ બધી સમસ્યા રહે છે. અને એક તો તડ-તાપ તડકાના લીધે અને ગરમી પણ એટલી છે. અને બસ પણ પૂરતી નથી ડીસા પાટણમાં પાટણના રૂટમાં બસ પણ પૂરતી નથી. એટલે એના લીધે અમને બઉ જ તપલીફ પડે છે અપડાઉનમાં.
હમ્મ હમ્મ હા અત્યારે તો આવું છે તાર શું કરીએ કો. અમુક ટાઈમ તો બસ મળી જાય પણ અમુક ટાઈમ જે ના મલેન. કાલે પણ જે ડીસાથી આપડા મિત્રો આવે છે. એ કહેતા હતા કે છેક અમી સાડા ત્રણે તો છૂટ્યા હતા પરંતુ સાત વાગે તો. ઘરે જ પોંક્યા હતા તે સાંજે એટલે રંધારું તો થઈ ગયું તું એ કારણ શું કે બસ જ નથી મળતી તેમને એટલે અત્યારે તો જે બસ ની સમસ્યા વધારે દેખાય છે એમ હેરાન થવું પડે છે. ક્યારથી છે એમને.
હા એ વાત સાચી છે કેમ કે અત્યારે થોડી બસની પણ પ્રોબ્લેમ છે. અને સરકાર પણ જ્યાં બસની જરૂર નથી ત્યાં આગળ બસો નંખાવે છે. અને જ્યાં જરૂર છે જ્યાં વિદ્યાર્થીઓને પેસેન્જરોને તપલીફ પડે છે. ન ડેઈલી જે મુસાફરી કરે છે એ મુસાફરોને તપલીફ પડે ત્યાં બસોની બેદર અ સર બસો પણ નથ થે ને સરકાર ની પણ બે દરગાારી ચાલુ છે.
એટલે એના લીધે અમારે પણ બઉ તપલિક તપલીફ ભોગવી પડે છે અને સ્ટુડન્ટો અને મુસાફરો બઉ જ હેરાન થાય છે.
હમ્મ હા એતો થાય જ છે. અને બીજું કેવું કે જે પાપડે ડીસાથી જે પાટણ ની બબ જેટલી પણ બસો આવતી હોય કે પાટણ જતી હોય. બધી ફૂલ પેક જ હોય છે અને એમાં પેજ પણ કેવી કે તમને ઉભા રેવાની પણ જગ્યા ના હોય. એટલી એટલી જે ભરેલી બસો જાતી હોય. એટલે કે સરકારે જે બસ તો લાવવી પડે બીજી પણ કોઈ. જે રૂટમાં બસો લાવવાની જરૂર છે કારણ કે ઘણી બધી જે મુસાફરી કરવા વાળી જે પબ્લિક છે વધારે છે અને બસો ઓછી છે. તેના કારણે આવી બધી જે સમસ્યાઓ સર્જાય છે અત્યારે.
હમ મારા ખ્યાલ પ્રમાણે તો સરકાર ને મુંબઈ જેવીની મોટી જેવી સિટીઓમાં કેવું ચાલે છે જેવા કે મહિલા બસ અલગથી આવે. એવી રીતના બસો લંખાવી પડે જેથી આ અ ભીડ અને તકલીફ ટ્રાફિકની સિચ્યુએશનમાં. જે ગર્લ્સ જોડે પણ. કોઈ અડા અડી ના થાય અને એ પણ સેફલી ઘરે પહોંચી શકે અને આપ. આપણે પણ સેફલી અને શાંતિપૂર્વક જઈ શકીએ એવી બે ત્રણ બસો હોય ને. રૂટ પ્રમાણે ટાઈમ ટુ ટાઈમ. તો એમને પણ સારું રે મહિલાઓને પણ અને બીજા બધાને પણ રેડી. પરિવહનમાં લોચા ના રહે એ રીતના સરકાર ને કઈક આયોજન. કરવું પડે જેમ કે અત્યારે બીજી બધી ઘણી. સમસ્યા વધી ગઈ છે અને મુસાફરીની તો બહુ જ. અને આ રીતના બસ બસોની પણ સર્વિસ એ બધું સર. કારને કરાવવી જ જોઈએ કેમ કે આ રીતના રસ્તા બંધ પડી જાય. એ યોગ્ય ના કહેવાય કેમ કે સરકારે અનેક બસો નવી અમુક વ. કેવું કે બતાવે છે ન્યુઝમાં. કે સરકારે આ સુરત માં જેવા કે બસોને પચીસ બસો નખાયાઈ સુરત. અ આમ નખાયું તેમ નખાયું. ત આપણા બાજુ આ રીતના બસો નંખાવે છે તો નવી બસો. એ બસો તો જૂની બસો બંધ કેમ નથી કરી દેતા અને એ બસો સર્વિસ કેમ નથી થતી જે બંધ. થઈ જાય બસો. એવું તો શું પ્રોબ્લેમ હોય છે કે બંધ થઈ જાય છે એના માટે સરકારને આ બધી બેદરકારી. પર ધ્યાન રાખવી પડે અને બસો સર્વીસ બર્વીસ કરવું પડે. કેમ કે આ મુસાફરી બસ આ તો આ નાની વસ્તુ છે બંધ પડી ગઈ ને સારો વિસ્તાર છે આપડા. કે કોઈ બીજી બસ આવી. કદાચ આપડે કોઈ એવા વિસ્તારમાં જઈએ તો એ રીતના સરકારની બસ બંધ પડી જાય. કે કઈ નાના મોટી હાનિ થાય તેનો જવાબદાર પણ સરકાર જ લેશે ને.
હા એ તો વાત સાચી છે ને જે. સરકારની બેદરકારી થી જે બસો વગેરે બંધ થાય છે. તેમાં તો જો કદાચ કોઈ વ્યક્તિને કઈ ઈમરજન્સી હોય કાં તો આજે. પેપર અને વગેરે અત્યારે હમણાં તો ચાલુ જ હતા પણ કોઈને પેપર ચાલુ હોય ને તેની લીડ થઈ જાય તો તેનો જવાબદાર કોણ રહે જો બસ્તો બંધ થઈ જાય ત્યારબાદ એ જે વિદ્યાર્થી હોય તેને જ આ બધું હેરાન થવું પડે છે અને હવે કેવું છે કે કોઈ વિદ્યાર્થી લેટ પડી જાય તો. સ્કૂલ જે કોલેજ વગેરે એમાં કોઈ પ્રોફેસર હોય તે સીટ પર નથી. આપડે બેસવા જ નથી દે તો કે તમે. કેમ લેટ આયા હવે તમને પેપર નહીં આપવા મળે આવી બધી ઘણી બધી છે.
હા પાંચ દસ મિનિટ. પાંચ મિનિટ થી વધારે લેટ થાય તો છઠ્ઠી મિનિટમાં કોઈ પેપર પણ નથી આપવા દેતુ. અને એના એના લીધે વિદ્યાર્થી નું ભવિષ્ય ન પણ પ્રોબ્લેમ થાય છે. અને વિદ્યાર્થી એવા તો ડિપ્રેશનમાં જતા રહે છે તેના લીધે. અમુક લોકો જેવા કે જે નીટ ની પરીક્ષાની તૈયારી કરતા હોય. અને સારા એવા પ્લેટફોર્મ ની તૈયારી કરતા હોય અને બિચારા. ઇમોશનલ વિદ્યાર્થી હોય તો એ આપડે સુસાઈડ પણ કરીએ. કરી કરતા હોય છે. અને એમના જીવનું જવાબદાર કોણ સરકાર રહેશે ને.
હા એ તો વાત સાચી અત્યારે પણ અમે તમે સાંભળ્યું છે કે જે નીટનું પેપર લીક થયું ને તેમાં છે એક વીસ વિદ્યાર્થીઓ પોતાને અ આ સુસાઈડ કર્યો તેના કારણે કે એટલી બધી જે મહેનત કરી અને છતાંય તેમણે જે મળ્યું તે રિઝલ્ટ માં નહી પરંતુ પેપર લીક જ જોવા મળ્યું કે જેમાં મોટા મોટા જે કોઈ નેતાઓ હોય તેવ આવ કે તેમના જે કોઈ પાર્ટી વગેરે હોય મોટી ત્યાં પેપર વગેરે ખરીદીને પોતાના છોકરાઓને આ એક્ઝામ પાસ કરવામા આવે છે એટલે અત્યારે તેના કારણે પણ વિશ સુવિધ વિદ્યાર્થીઓનું મોત જે સુસાઈડ તેમને કર્યું તેનું જવાબદાર કોણ અત્યારે કોઈ પણ જવાબ પણ નથી મળી રહ્યો કે આથી કેને આ શું હવે કરશે અત્યારે ધર્મેન્દ્ર પ્રધાન ને જે રિઝાઇન માટે જે કે છોકરો જનતા પાર્ટી પણ કાર્યરતમાં છે છતાંય તેમને પણ છતાંય જે ધર્મેન્દ્ર પ્રધાન છે તે રિઝાઇન નથી આપતા
એ વાત તો રાજી છે હવે જેઈ ના નીટ જેવા પરીક્ષાના પેપર હવે એવું કીધું છે કે આર્મી લઈને આવશે એમ આર્મી ના જે ઓફિસર છે એ જી ના હવે કે આર્મી હવે કોઈ પેપર લખવા કે પેપરો માટે આર્મી છે આપડી એ બાર્મી આપ આપણે જવાન જે આપડે બોર્ડર ઉપર જે આપણી રક્ષા કરે છે એવાને હવે વિચાર કરો કે એ લોકો પાસે આ આ સત્તા આપી છે કે એ લોકો જેઈ નીટ પેપર એમના દ્વારા ખોલાશે એમના દ્વારા સુર સીધ રહેશે બોલો એ રીતના પરીક્ષાઆલી કે આર્મી ને આ વસ્તુ
થઈ રહ્યું છે આ જે આ જે વાત તે સાંભળી છે ન ત્યારે હું પણનો હસ્તો તો કેવી કે આ કેવી જેઅ જે સરકાર છે કે તેમનાથી પેપર લીક થયું તો કઈ નથી શકતું. અને આ એક જ વખત નહીં આની આગળ પણ ઘણા બધા પેપર લીક થયેલા બે હજાર ચોવીસ માં થયેલું છે તેવીસ માં થયેલું છે આજ ઘણા બધા ક લીક થતા હોય છે તેના કારણે જે વિદ્યાર્થીઓ હોય તેઓ એને સુસાઈડ કરી દે છે તે પોતાને એક કેવું હોય કે જે અત્યારે આવી જે એક્ઝામ જે આપતા હોય નીટની કે જીઈની તેમાં વિદ્યાર્થીઓ તેઓ હોય તેઓ પોતે એક ડી ડિપ્રેશનમાં જ રહેતા હોય છે કાર કે તેમને આ એક્ઝામ ક્લિયર કરવાની હોય છે તેના માટે અને આવું છેલ્લે થાય તો તેઓ આવું સાંભળી નથી ને પોતાની એક ડિપ્રેશનમાં જતાને તેના કારણે આવું એક ખોટું પગલું ભરી લે છે એના માટે અત્યારે સરકારે જે આર્મી ને કીધું તે કોઈ યોગ્ય નથી એ આવું કામ તો પોતે જ કરવું પડે પોતાને પણ એટલું જે કોમન સેન્સ હોવું જ જોઈએ કે અમે અમારે થી આવું પેપર લીક તો ના થવું જોઈએમ
હા ને આ બધું પેપર લીક કરપ્શન ને મોટા મોટા કેસો બધા ભારત દેશ સિવાય બીજા બધા દેશોમાં આનું પ્રમાણ બહુ જ ઓછું છે આ ભારત દેશમાં જ કરપ્શન નેતા બેતા બધું બહુ જ વધી ગયું છે આપડો દેશ બીજાને દેશ કરતા બહુ પાછળ છે આમ જોવા જઈએ સિવિક સેન્સની અ આ જોવા જઈએ સિવિલ સાયન્સની બાબતે કેમ કે દેખો બીજા દેશમાં કોઈ પણ જાહેર માં થૂકતું નથી જાહેરમાં કઈક સ્વચક્રિયા કરતું નથીને આપણે અહિયા તો બધું બધાં જાહેર માં થુકે છે આ તે ગંદકીનો વધારો છે અને જેવા પણ નેતા કોઈ પણ જો કોઈ પણ ધારાસભ્ય હોય કોઈ પણ જાત નો નેતા હોય એ સૌ પ્રથમ પોતાનું ઘર ન સમૂહ કરે છે કોઈ જોતો નથી જે જે આપણે આપણા દેશ માટે કે આપડ રાજ્ય કે આપણે સિટી માટે વિચારીએ એવું કોઈ વિચારતો નથી કે જે પોતાનું ઘરનું જ પેલા સાજું કરે છે એમ એમનું જ બેકગ્રાઉન્ડ સારું કરે છે કોઈ પણ પોતાના શહેર માટે કઈ વિચારતો નથી નેતા
હમ્મ હમ્મ હા અત્યારે તો જે અત જેિલ્લા પણ પોલિટિક્સ છે તે બધ આવ જ કરે જે પોતાનું ઘરમાં જ જે પૈસા વગેરે છે એ પોતાના ઘરમાં જ ભરે છે બીજું કોઈ એવું વિચારતા જ નથી કે અમને જે સામાન્ય જનતા છે જેમને અમને વોટ આપીને જીતા જાય છે તેમનું પણ અમે કઈ ફોલ કરીએ અત્યારે અમે જે વાત કરતા હતા એ તો અમે આપણને ખબર જ પડી રહી છે છે જ નહી બિલકુલ આપણે જ્યાં પણ જતા હશો ત્યાં પણ તમે જોતા હશો જે પણ કચરો વગેરે કેવો નાખેલો હશે તે આપણા જે લોકો છે તેમને તેમનું માઇન્ડ જેું છે કે અહિયાં કચરા નોકરી શું ચાલશે પણ તે કોઈ એક યોગ્ય નથી એમ આપણે પોતાના દેશને સ્વચ્છ રાખવા માટે આપણે જે કોઈ કચરો વગેરે જયા ત્યાં ન ફેંકવો જાયે ત્યારે જને જે દેશ છે તે સ્વચ્છ બને અત્યારે જે અમેરિકાને બીજા પણ જેટલા દેશો છે રશિયા ને ત્યાં તમે જો એક ખ જોશો તો એક ત્યાં કેટલી બધી સ્વચ્છતા છે ત્યાં આગળ જે પણ કોઈ વ્યક્તિ હોય તે એ રીતે કચરો ફેંકતો જ નથી કે નથી થૂકતો કે પાણી જે ગુટખા વગેરે થાય જે તે થૂકતો નથી તેના કારણે દેશો એકદમ સ્વચ્છ હોય છે એમ
જાપાન ની તો કેહેવાય છે ગટરો પણ એટલે શુદ્ધ હોય છે જેમાં માછલીઓ તરતી હોય તો માછલીઓ આ દેખાય છે કે જાપાનની ગટરનું પાણી પણ કેવાય કે શુદ્ધ દેખાય આર પાર દેખાય છે એના નીચે કાંકરા જે પથ્થર હોય ને એ પણ શુદ્ધ આપડે દેખી જગ્યાથી ન આંખે જાપાન એટલો મસ્ત શાંતિપ્રિય અને બ બહ ક્નિંગ ક્લીન દેશ છે અને આપણા ઈન્ડિયામાં તો કેવું એક કોઈ બી જગ્યા ખાલી હોય ત્યાં આગળ એક જણ કચરોનો કે એના એનું જોઈને બાજુ વાળો બીજો પણ કચરોખે તીજો પણ કચરો ઓખે ને એમ કચરા ન પછી પહાડ થઈ જાય અને ત્યાં પછી ઓ સારી જગ્યા હોય જે યોગ્ય ઉપયોગ કામ કરવા માટે એ પણ પછી કચરા ન પહાડ ને કચરા માટે જ ઉપયોગી થઈ જાય છે અને ત્યાં ગંદકી ગંદકી ને બીજું થાય છે એના લીધે રોગચાળો પણ ફાટે નીકળે છે અને આજુબાજુના લોકોને પછી ખબર પડે છે કે બઉ હવે થઈ ગયું છે. રોગચાળો ફાટી એટલે ત્યારે પછી નગરપાલિકાને ફોન કરે છે કે નગરપાલિકા અહંયા અને સફાઈ નથી કરતી આમને તેમ પછી કર પરંતુ પેલા તમે પોતાના ઘરથી સ્ટાર્ટ કરો.